હેલો
હા
જય શ્રી કૃષ્ણ
જૈસે કૃષ્ણા
મજામાં તમે કેમ છો
અમે મજામાં જ છીએ તમે જો આજે આપે શું છે કઈ ફરવા જવાનું ટોપિક ઉપર વાત કરીએ છીએ
હા ઠીક છે.
છે અ પ્લાન કર્યું હતું અમના અમે ફિફ્ટન અગસ્ટ માટે અમે પ્લાન રાખ્યું છે કે અમે બધા ફ્રેન્ડ મળીને એના ગોવા જવાના પ્લાન કરે છે પણ શું થાય છે, કે બધા બધા આપને આપ રીઝન આપી દે છે મારી ફ્રેન્ડ કે જે મને નથી આવું હું કહ છું મને આવ તમે ડેટ સારી રીતે રાખો તમે ટ્વેન્ટી ની રાખી લો તો પછી હું આવીશ પણ આ બધા ડિસ્કશન ચાલે છેવા જવાની બધા સાથે બહ મજા આવે છે તમને ખબર છે એટલે બધા સાથે આપ ફ્રેન્ડ સર્કલ હોય હસબન્ડ હોય આના ફ્રેન્ડ હોય. છોકરાઓ હોય બધા એક સાથે જાય તો તમને બહ સારું લાગે છે. . તમે શું વિચાર કરો છો ફરવા જવાનું તમને કેવું લાગે છે સારું લાગે છે નથી.
મરે તો મારા મિત્રો જે ફરવા જવાનું બહુ જ ગમે છે બહુજ ગમે હમણાં મારા મિત્રો લોકોઈ મહારાષ્ટ્ર જવાનું પ્લાન બનાવ્યો છે. વીસ તારીખે અમે એક ફોર વ્હીલ લઈને જવાના છે. તેમાં બજેટ બજેટ પાંચ પાંચ છ હજારની આજુબાજુ રાખ્યો છે, પણ હવે ફ્રેન્ડ લોકોને કીધું છે એ પણ આવે કોણ આવે નહી નહી આવે બે ત્રણ ફ્રેન્ડ તો બાના પણ ખાવા પજે કે નહી આવે આ પ્રોબ્લેમ છે, પેલા હા કેને પછી ના કે મજા નહી આવે ટુકા ટુકા
હા તો પછી તમારો પ્લાન છે ને એ ખરાબ પ્લાન પછી પો પોન જાય છે હવે અમારા માણસ એમજ થાય છે વન મંથ પરછી પ્લાન કરવું સુપર બધા સાથે તે ક કને પ્રોબ્લેમ છે કે બતા કે કે મારો અમના પ્લાન નથી થાય. મા ફિફ્ટીન દિવસ પછી થાય. છે પછી આ માટે એમને મારી પાસે મારી ફ્રેન્ડ નું કોલ આવ્યું તું એમને કી મને અમે એક વીક પછી ચલવાનું છે પણ મારી સાથે ન થાય કે હું આપણા હોમટાઉન આવી જ છું તો હું આ પોસિબલ ના થતું આપણે પ્લાન કરીએ વન મંથ પેલા તો પ્લાન કરવો જોઈએ. પછી તમારી બધી રીતે તમારી પ્રિપરેશન હોય. હા બધા કામ કરવાનું હોય તમારે ટ્રેફિક લેવાની હોય તને બધા શોપિંગ કરતી હોય પછી એના માટે તમે તો આખી પ્રેપરેશન કરવી જોઈએ છે. આ માટે
હમ્મ. હાલો. હાલો.